હલો
કેમ છો
બસ મજામાં
આજે અવાજ થોડો થાકેલો ને
આજ
ધરે બધું
હ સારું છે સારું જ છે એકદમ સારું છે પણ આ છે ને આપણે રોજની રામાયણ થઈ ગઈ ગૃહિણીઓની કે રોજનું ખાવાનું શું બનાવવાનું સવાર હોય તો શાકભાજી શું બનાવવાની સાંજ હોય તો કઠોળ શું બનાવવાનું હું તો કંટાળી ગઈ છું અને સિઝન ગરમીની સિઝન આવે ને એમાં તો સૌથી વધારે મને કંટાળ આવે કે કે આપડા અહી શાકભાજી જ નથી મળતી હવે કોઈ બી શહેરની વાત કરો કે કોઈ ગામડા ની બી વાત કરો શાકભાજી જ ના મળે આ આપડા ઉનાળામાં તો એમાં છો ને મ મને બહ કંટાળ શ બનાવાનું રોજ રોજ ન હવે સવારે આપણે નાસ્તો તો બનાવી લઈએ પછી નાસ્તો બનાવીને પોવા બનાવ્યા આજે જ મેં કહ આજે સવારે મેં પોવા બનાવ્યા એટલે મારો છોકરું નખડા કરવા લાગ્યો મમ્મા આ કઈક પોૌવા ખાવાતા હોય કે આવા કઈક ઠંડુ ઠંડુ મસ્ત ખવડાવ ને કેટલું ગરમી લાગે છે એમ કે પછી પાછા એ ખવાય છે એટલે સાાકરોટલા બનાવવાના એ પતે એટલે સાંજે પાછી રસોઈ બનાવવાની આજે તો હું કંટાળો જ આવે છે કે સાંજે શું રસોઈ બનવાની એમ મેં મારા હસબન્ડ ને પૂછ્યું તો એ તો મને એક જ વસ્તુ કે ચ કઈ બી બનાવી દે ને એમ કે એમાં શું રોજ રોજ પૂછ્યા કરે આવું કે મને હંમેશા તમારા ઘર કેવું હોય છે
અરે આ તો તમે કેવો ના દરેક ઘરની વાત છે હવે મારા ઘરે પણ સવારે ચા સાથે જ ચર્ચા શરૂુ થઈ ગઈ કે બપોરે શું બનાવવું રાત્રે શું બનાવવું તો દરેક ઘરની હવે શું કેવું તમને કે દરેક સભ્યની પસંદગી અલગ હોય છે હવે સાસુ ને સાદું ખાવું ગમે કારણ કે એ ઘયડા થઈ ગયા પતિને મસાલેદાર ખાવું છે બાળકોને તો કઈક નવું સ્વાદિષ્ટ જોઈએ એ લોકો તમે જેમ કીધું ને આ પ પોહ બટાકા તો અડકે બી નહી એ લોકો તો બાળકોને હવે આ ખાસ કરીને પનીર અને ચીજ ચીજ વાળી વસ્તુ જ ગમે ચીજ આવે ને પેલું મારા દીકરાને તો રોજ કઈક પેલું ચીજ વાળું ગમે કે હા મારે આમાં આ નાખી દેની ચીજ નાખી દે આકાર ચીલો બનાવે તેમાં ચીઝ નાખી દે ચીઝ પરોઠા કા તો પછી ચીઝ સેન્ડવીચ પછી એ ચીઝ ઓમ્લેટ બસ આવું બધું જ ખાવાનું જોઈએ ને તો મારી દીકરી તો કહે કે મમ્મી આજે પનીર બનાવ હવે પનીર લાવું ને ચીઝ લાવું આ બનાવ તો પછી આપણા માટે શું બનાવ સાસુ ને શું ખવડાવ આજ બધી મૂઝવ હું પડી રહુ ને હવે આપણે મધ્યમ વર્ગીય ઘરમાં રહી છે તો રોજ આ બધું તો આપું સેલું નથી ને કે પનીર ને ચીઝ કેટલું મોંઘું છે એ લોકોને સમજાવું પણ એ લોકો માને જ નહી કે મને ભાવતું જ નહી હોય તો હુ શું ખાવં પછી ખાધા વગર ફરી એ લોકો તો એ લોકોને હું સમજાવું પણ નથી સમજતા શું કરવાનું એજ નથી ખબર પડતું મારે તો ગ ગયા અઠવાડિયા હું બજારમાં ગઈ હતી પનીર ના ભાવમાં તો જોઈને મને વિચાર આવી ગયયો કે લેવ કે નહી લઉ તો બાળકોની ઈચ્છા પણ પૂરી કરવી હોય ને બજેટ પણ સાંભળવું હોય સંભાવવું હોય સાચવવું હોય એટલે પછી શું કરવું મારે એ નથી ખબર પડતી
સાચું સાચું કવું તમે હું પણ માર્કેટ જાઉ ને શાકભાજી લેવા જાવ કે કોઈ અ અનાજ ભરવાનું હોય એમાં બી આપણને કેટલી મુશ્કેલો પડે છે એમાં આ છોકરાઓના નખરા તમે જેવું કીધું ને મારી સાસુ ને છે ને કે રસાવાળું જોય સાંજ થાય એટલે રસા વાળું કઈક બનાવી દે ને એમ કે ને મારા વરને છે ને તે જરાકામ કઈક સૂકું સકું હોવા જોઈએ એમ કે હાથ ના ગંદા થવા જોઈએ મારી સાસુ મને રસા વાળું જોઈએ ને મને બી એમ થોડુંક રસાવાળું ચાલી જાય આપણે તો બધું જ ખાઈ લેવાય આપણે શું છે એક એક છોકરું છે આપણે તો એને કેમ કે કે મમ્મા રોજ શું સાકરોટલા સાકરોટલા બનાવે તમે જેવું કેહવ ને પણ મારું બાળકને તો ચીઝ બી નથી ભાવતું ના પનીર બી ભાવે નહી એને તો એક સેન્ડવીચ ભાવે બી સાદી સેન્ડવીચ બનાવે આપવાની એને બટેકા વાળી એને બટેકા બહુ ભાવે તો ગમે ત્યારે કઈ બી હોય ને એટલે એજ કેતા મમ્મી આજે તો બટેકા જ બનાવવાના છે શું બનાવાનું એમ પૂછવાનું જ હોય આપણે ખાલી એટલે એમ કે આજે તો સમોસા પેલા બનાવે ને એ પછ બટેકાનું શાક બનાવાનું પછી એને છે ને એક બીજું પર બહુ ભાવે છે, અ મુઠિયા આપડે ચણાની દાળના મુઠિયાનું શને એ બી બહુ ભાવે છે તો એ બધું એ ખાવવાનું કરે છે તો આજે તો મેં કંટાળો જ શું બનાવવાનું છે, આજે તો હું કઈ જ નથી બનાવે જેને જે ખાવું હોય તે ખાય એમ થાય છે, પણ શું કરે આપણે કઈક તો બનાવવા જ પડે, નહી તો પછી ખાવાનું બહારથી લાવે અને બહારથી લાવે કેટલું મોંઘું પડે છે, કેટલું મોંઘી મોંઘી શાકભાજી હોય, અને આ બહાર જાય તો શું હોય એક પાઉભાજી હોય છે, યા તો પછી પનીરનું શાક હોય છે તો એ બધું તો ના ખવાય અને આપણે સાસુ મ કહું મેં તો એ તો અમને આ કંઈક સેન્ડવીચ લાવી આપે કઈ કઈ ફ્રાઈંગ ી લાવી આપે કે ઢોસા લાવી આપે. તો એ તો એ લોકો ના માટે નાસ્તો થઈ જાય છે, પછી એ લોકો કે હવે સાક રોટલામાં વાનુંમ કે, એટલે મને હવે કંટાળો, એટલે હું તો છે ને એક જ વસ્તુ કરું પછી તો એક સાાક જ રોટલા બનાવી દઉ આ નાસ્તો વાસ્ ખાલી સંડે ના દિવસે બનાવું, તાકી એટલીસ્ટ આપણે થોડોક તારા મોડે, શું કવો?
સાચું કીધું પણ આ બધામાં આપણો ટાઈમ કાં જ હતો ર તમને નથી લાગતું યોગ્ય છે, હવે બનાવવું તો પડશે જેમ કે તમે કીધું છોકરાઓ પછી ખાઈ નહીં મરાતો, તો અમારા સોસાયટી ના એક બેન શું કરે ખબર, એમની બહ સારી રીત છે તે અઠવાડિયામાં એક બે દિવસ પર બનાવે, પણ એ લોકો ના છોકરાઓ માની જાય છે ખુશી ખુશી હા એક બે દિવસ ખાય એટલે કાબુમાંરે, હવે મરાવા વાળા તો કેવા છે કે એ લોકોને દરરોજ ના જોઈએ મારી ભાભી તો કીધું કે પનીર ઓછું રાખવાનું શાક વધુ રાખીને પનીર ભુરજી બનાવી દેવાની બાળકોને એવું લાગે કે હા પનીર છે પનીર છે તો એટલે ખર્ચ પણ ઓછો થાય ને એ છે કે ખવાઈ જાય છે કારણ કે મોટા તો જો ખાઈ લે છે એ લોકોને એવું કઈ નથી નાનાઓને એમ થાય છે કે પનીર કેમ નથી બનાવું ચીઝ કેમની નાખી હવે ચીજ માટે પણ હ શું કરું ખબર થોડુંક સમજદારી રાખવી પડે આપણને આખી વાનગી માં ચીજ ભરવાની જરૂર નથી એમ ઉપરથી થોડું આમ છાંટી દઈએ ને તો બાળકોને એમ બતાવવા પૂરતું થાય કે જો મેં નાખેલું છે ચીજ તો એ લોકો ખુશ થ જાય, મા પાડોશ માં બી એક બેન છે તેઓ ઘરે જ દૂધ ફાડી દે, પછી એનું પનીર બનાવે, બજાર કરતા સસ્તું પણ પડે અને તાજું પણ મળે ને છોકરાઓ બી ખુશ રેય તો આવી રીતે આપડું કામ હચવવું પડે આપણને. આ તો બધી બહુ ઉપયોગી રીત છે મને લાગ્યું કે મારે બી આ છે ને, કરવું જોઈએ સામેલ મારા રોજિંદા લાઈફમાં, મારી મમ્મી પણ પેલા આવું જ કરતી હતી ઘરનું પનીર સ્વાદમાં પણ સારું લાગે ને એ બનાવતા ઘરે, પણ હવે કંટાળો એટલો આવે ને કે આ કે આ લોકોહારું અલગ થી કરવાનું ને પછી આ શાક અલગ થી કરવાનું સાદું અલગ થી બનાવવાનું તો બસ એ કંટાળા ના લીધે મને થોડું કામ થાય છે કે નથી કરવું કે લોકોને હું ખીચાવું છું છોકરાઓને કે સમજી જાય પણ હવે છોક છોકરાઓ તો છોકરા જ રહેવાના નહી મોટા થશે ત્યારે કદાચ એ લોકોને સમજણ પડશે, અત્યારે મળતું છે એટલે એ લોકોને ખબર નથી પડતી, જયારે નહી મળશે હોસ્ટેલમાં જશે ત્યારે ખબર પડશે કે આ શાક રોટલી બી કેટલું ઉપયોગી છે, કેટલું સ્વાદિષ્ટ છે.
સાચું સાચું કીધું, આનાથી છે ને તમે જેવું કીધું ને હોસ્ટેલ વાળું, તો એનાથી છે ને મને એક વાત યાદી મારી એક ફ્રેન્ડ છે, તો એનું છોકરો છે ને હોસ્ટેલમાં ગયો તો, ત્યારે એને ખબર પડી કે હોસ્ટેલમાં ખાવામાં કઈ જ નથી એમ રસ્સો જેવો તમને આપ તે મસો બી હો તો નથી, ને આપણા ઘરના ખાવાના શાક રોટલી હોય કે પછી કોઈ બી ફરસાણ હોય, કે પછી કોઈ બી ફાસ્ટ ફૂડ હોય છે, એ સ્વાદિષ્ટ બને છે, ને મમ્મી બનાવે ને એ સારું જ બનાવે, હવે મારું છોકરું બી જેમ જેમ મોટો થાય છે ને, તેમ તેમ એના નોખરા વધતા જાય છે, રોજ એને ટિફિનમાં જે આપું છું ને કે હું શું કરું શાક રટલી જ ભરીને આપું તો શાક રટલીમાં છે ને એ શું કરે એની ટીચરને ઉલ્લું બનાવી દે કે મને તો આ શાક નથી ભાવતું, ને મમ્મી એ મને આ શાકભરી આવ પ્યું છેે એટલે હું નથી ખાવાનું, ને બપોરે આવેને સ્કૂલ થી, પછી સીધું તો સુઈ જ જાય યાર તો પછી ટીવી જોઈ. બે જ કામ કરે અને મારી સાસુનું ઉલ્લું બનાવી દે છે, કે સાસુને ઉલ્લું બનાવે એટલે સાસુમાં શું કરે, કે અ ગોળ અને રોટલી ખાવામાં આપી દે, હું એટલું ખીજું આવ કે એને જે ખાવું છે, તે હેલ્ધી વસ્તુ તો ખાતો જ નથી. ગોળ તો હેલ્ધી વસ્તુ છે પણ રોજ રોજ ગોળ ખાવાનું બી સારું થોડી હોય છે, એટલે કંઈક તો શાક રોટલી ખાવી હોય કે નહીં. તો આ રીતના આપણે જો એ લોકોને રોજ નહીં ખવડાવે તો શું થશે, હવે આજે જ સવારે મેં એને બીજું શું ફડું એવું બટેકા પોવા બને કોબી નું શાક બનાવ્યું હતું મેં સવારે, તો અગયાર વાગ ટિફિન નો ટાઈમ થાય ને, એટલે મે કીધ ચાલ દીકરા આપડે સાક રોટલી ખાઈ લે, તો ના મારે તો નથી ખાવી મારે તો રમવાનું છે અજી, મે કીધું- સીધો સીધો ખાઈ લે તો પછી આપડે બીજું કઈ ખવાય, તો મને લાલાજ આપવા પડે કે આજે તો હું તને છે ને વડાપ સાંજે ખવડાવીશ તો હમણાં આ ખાઈ લે, ત્યારે કઈક શાક રોપલી એ મડાામાં નાખી, ન તો હું છે ને આ ઘરમાં જો રહ્યો ને તો હ કંટાળી જ જાઉં છું સાચું કઉ તમને, પછી આવી રીતના રોજ રજ શું બનાવવાનું એટલું કંટાળ આવે છે. મને આવ તો, શું કેવો?
સાચું હવે મારા ઘરે તો શાક બાકી રહેે ને જેમ તમે કીધું તો શું કરવું બ્રેડમાં ભરીને ચીઝ સાથે ગરમ કરી દઉં, બાળકોને શું લાગે કે નવી વાનગી છે બ્રેડ દેખાય ને ઉપરથી ને ચીઝ દેખાય, તો બગાડ પણ અટકે ને પછી એ જે શાક આપણે ખવડાવવું છે ને એ લોકોને એ આ રીતે અંદર મારે પેટમાં એ લોકોને નાખવું પડે, મારી ભાણી તો શું કરે રોટલી ના, નાના ટુકડા કરીને તેના પર ટામેટાની ચટણી પેલો સોસ આવે ને તે, પછી ડુંગળી ચીઝ નાખીને ખાય, તો એને ઘરનો જ નાનો પીઝા એમ કહીએ ને તો ચાલે એ લોકો ખુશ થઈ જાય છે કે આ પઝું તો બાળકોને નામ ગમતું હોય ને વાનગી સામાન્ય હોય પણ નામ નવું હોય તો રસ થી ખાય છે તો તમારી સાથે આ વિષય ઉપર વાત કરવાનું મને બહુ જ ગમ્યું ફરી પાછા મળીએ આપડે કોઈ નવા ટોપિક ઉપર વાત કરવા માટે
સારું છે સારું આવજો હા ને.